બોલો હું ચાલે.
કાયે ની આ જમીન બેઠાતા કોણ
ટિફિન લઈને જાય
ના આજ તો નોતો લાયો ટિફિન
તો.
આજ દવાખાના પાટો બદલાવી ગયો હતો. એટલે અગિયાર વાગે જોવા આયો તો એટલે બે
એવું એમ શું થિયું તું તો પગે
પગે તો બાઈક લઈને પડી ગયો તો એટલે
ત્રળ બાઈન ચલાવો કે બાઈક
એટલે હું પાસલી બ્રેક મારી ની કેતો
હા.
હો આગળ ની બ્રેક મારી ને તો બાઈક સ્લીપ ખાઈ ગઈ ત્રળ જણા હતા તે
ઓહ હો હો કોણ જતા ઘરે જતા હતા એ વખતે
હોવે ઘરે જતો તો.
હમ્મ. હંભારીને ચલાવાય કે પણ વરસાદ ચાલે હ જો તો ખરે વાતાવરણ કેવું હો
તે એટલે વરસાદ પેલા પેલા પડેલો.
હો.
હમ્મ.
હા હા.
બે દિવસ થી ગરમી બોની પડતી?
હુંકુ.
કાલ યાર જો તો આ, કાલ તો ગાડી લઈને આબુ ગ્યો તો.
આય હાય.
બે બે બિયર લાયા તો તમને યાદ કર્યા હતા મુકુ ફોન કરું.
તો ફોન ના કરાય યાર.
કિંગફિશર લાયો તો.
ઓહ હો હો.
પણ રાતે તો જમવા બેઠો પેલા પેલા બે બે પી ગયો હું તો.
એકલો એકલો પી જાય યાર કેવાય ની મુએ આઈ જાત.
આપડે સોમવારે સોમવારે તમે નવરા હો?
હા સોમવારે નવરો હોઈશ.
સોમવારે ગાડી ફેર આબુ જવાની હે હે વરદિ હે ને.
હા.
લઈ જઉ તમને હાલો આબુની મોજ કરવા.
હેડો તો તા.
સોમવારે.
ચાલશે હેડો.
સવારે જેટલા સવારે પોહચવા કઈ થી નીકળવાના અઈએ.
ઓહા હો હો.
થઈને જ નીકળશું.
હા.
એટલે તમને ફોન કરો એટલે તમે પાટણ આ આવી જજો સિદ્ધપુર ચોકડી.
વાંધો નહી સિદ્ધપુર ચોકડી આઈ જઈશું. રવિવારનો કોઈ પ્રોગ્રામ હોય તો ગોઠવો ક રજા રાખવી પડે એવું થાય.
હમ્મ, એક રજા પાત દેવાની આબુ જેવી મોજ કરવા જો હમ્મ, ઈ વર્ધી હે ભઈબંધો હે ત્રણ ચાર જેવા.
તો મારી જગ્યા થઈ જશે?
હાહો તન ચાર જણા હે ને ઈકો ગાડી એટલે શું વાંધો.
હો તો તો વોધો નહી.
ઈ જાય કે બધો ખર્ચો અમારો મુકો હાલો
હો તો ત મને કંડેક્ટર જ તરીકે લઈ જઈશું, હલો વાધો નહી તો કડેક કટર તરીકે લઈ જાય, હાલો તો ચાલે ચાલે. વચ્ચેની સીટ એમને આપી દેવાની ત્રન જણા હોય તો પછી ચાલી દે વચ્ચેની સીટ તો ઈનઅફ હોય.
હવ.
હા ચાલી રે. આમે માઉન્ટ આબુ ગયા ખાશો ટાઈમ થઇ ગયો વરસ થઇ ગયું.
આપડે મફત ની મોજ કરવા મલે. હ ઓ બધો ખર્ચ ઈ યાનો.
શું વાત એ હોથી હારું લે
આપડે તો ભાડા નું ભાડું આવે મોજ કરવા મલે શું ખોટું.
બસ તાને બઉ થઈ ગયું હેડો તો તા જ ત્યારે માઉન્ટ આબુ હેડો હેડો આમે અહિયા થી તો કોઈ લઈ જ નઈ જવાનું બહાર ફરવા.
હમ્મ, ના ના ઈ જ મા આ મા આ કોઈ નયા આવા તૈયાર નહી.
એ તો છ જ કર ન કોઈ ન્યા કરતું જ નહી પ્લાન કરેલો કો કેન્સલ કરવો પડે હે. અત્યારના જો જવું હોય ને તો માથેરાન જવાય.
હમ હમ
માથેરાન જેવી બીજી કોઈ મજા જ નહી. ખરેખર માં તો. બઉ મસ્ત પ્લે એ પણ એમાં તમારે બે તણ દિવસ કાઢવા પડે ત્યાં.
હમ હમ
અને મજા આય ટ્રેકિંગ જ છે આખું ચાલવાનું જ છે બધું.
હમ હમ
માઉન્ટ આબુ કરતાં પણ વધારે ત્યાં હહ.
ના
હા ઝરણા બરણા બધું ઘણું બધું હોય. મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં એમ? હમ હમ મુંબઈ. ત્યાંથી રેલવેમાં જાવું પડે ને આપણને?
રેલવેમાં જાઓ કે ગાડી લઈને જાઓ.
હમ પણ ગાડી લઈને ન્યા થાકી જવાય ભાઈ મુંબઈ.
ડ્રાઈવર તઈ આપણે તન ચાર જણા ચલાવવાળા હોય.
તો હા તો ચાલે વારાફરતી આમ તો બે ડ્રાઈવર હોય તોય ચાલે.
હા અને અમા રાતના નીકળી જાવ ને તમે એટલે સવારના માથેરાન પોકી જવાય.
હમ હમ
અને સવારના તો તમારે ત્યા કેવું હોય ખબર હેકે આ આઠ વાગે પછી જ અંદર ઉપર જવા મલે એવું કંઈક હે.
હમ હમ હમ સવારે?
હમ
રાતું રાતના બંધ થઈ જાતું હશે?
રાતે બંધ કર નાખે. કારણ કે કેવું એ ખબર કે ખુલ્લું જ છે. માઉન્ટ આબુ જેવું જ છે અને ત્યાં ગડી ચાલવાનું જ છે ચાલીને જ જવાનું ને ચાલીને આવાનું.
ઉપર?
હા ઉપર.
લિપ સિસ્ટમ નહીં હોઈ ને?
ના ના ના ના ટ્રેકિંગ એકલું ચાલવાનું જ છે તમારે.
ચાલવામાં તો યાર મારે તકલીફ પડે પગ ભાગેલા.
તો હવે પત ક્યારે થશે તારે હવે કમ્પ્લેટલી?
મું લગભગ દિવાળી પર થઇ જઈશ. આઠમા મહિનામાં આઠમા મહિનામાં ઓપરેશન કરાવાનું હોય.
આઠમા મહિનામાં એમ?
હમ અ
તો તો વોધો નહી તો તો
તો તો પહી દિવાળી ઉપર ગોઠવીએ.
હમ હુએ કિંગફિશર લાયો તો બે લાયો તો પેલા કાચના આવે ને એર્યા.
કાચની બોટલો?
હું એ કાચની બોટલ લાયો તો. મજા આવે પણ હહ આ પ્યોર પ્યોર કિંગફિશર.
લાવ તો હેંડો તો પછી જઈએ આપડે
તમને શુંય શરીરને તો જવનું પોણી જ આવે ન યાર હમ આપડે તો પથરી પથરી બધું જ આપડે તો થતી જ નહી. સઈ નહિ હા સાચી વાત.
હોય તોય નીકળી જાય.
હમ.
હા મારે હતી પણ હવે શિ ખબર છે કે નહી ખબર નહી.
હોય ને દુખાવો થયો હોય.
એ દુખાવો થાય અમુક ફેરી પણ એવું નહિ બહુ વધારે પડતો.
હમ હમ હ જો વરસાદનું
કોઈ નહી તડકો લાય જેવો કાઢ્યો હે
ના
હાસ્તો
બઉુ ગરમી છે બે દિવસ થી.
આટલો આટલો વરસાદ પડ્યો તોય છે ને બફારો હજી તો.
તો બફારો તો રેવાનો હજી તો કેટલું રે છે કો પડ્યો હ બહુ
સીટીંગ તો ના દેખાય. એમાં તો આ બાજુ બધા હ
અહિયાં તો કશું પડ્યુ એ નહીં ખબર જ ના પડેને વરસાદ પડ્યો કે નહી પડ્યો એજ ની ખબર.
ના
મેહસાણા જવાય મજા આવે એમ. ઓફિસ માં તો બેવાની તો જલસાથી
હમ એકલા.
એટલે તો કઉ હું એકલો જઉં એના કરતા કોઈક આવતું હોય તો ઉપર થી વધારે
હમ તો આજ નહી જવુ.
ના હમણાં થી બે ત્રણ દિવસ તો અહિયાં નું રાખ્યું આ.
હમ તો એવું હોય હમ તો આવું મુસુમમાંથી.
આવો તો પછી હેંડો તો પછી જઈએ આપડે.
હમ હમ એ તો રેલવેમાં જ જતા હશે ને.
રેલવે માંજ મસ્ત આમ સસ્તી સારી જાત્રા.
હમ હમ કેટલા વાગે ઉપડવાની પાલન થી.
સાત ને વીસે આવે ગાડી સાત ને પચીસે ઉપડી જાય.
હ અને ત્યૉથી આવો ને
ત્યાંથી આવવાનું સાત વાગે તો આપડે પાટણ માં આઈ જ જઈએ એન્ટર થઈ જવાનું.
હમ વચ્ચે .
એ તો ખાલી ધીણો જ ઉભી રે ક્રોસિંગ માટે પેલી જેસલમેર વારી આવે ને જેસલમેર સાબર
હા ઊભી રેતી
રણોજ ઉભી રે કાંતો ધીનોજ ઉભી રે બેમાંથી ગમે તે જગ્યાએ ઉભી રે કોઈ નક્કી ના હોય એ તો કઈક
હમ્મ
જ્યાં ટ્રેન ભલેલી લેટ આવી હોયને તો ધીણો જ ધીણો જ ના ઉભી રહેે તો રણો જ ઊભી આખા
હા
ઊભી તો રાખો કોઈ પણ એક જગ્યાએ તો
હમ્મ
હા
તો હવે એમાં શેની ખબર પડતી હશે કે અમે બીજી
ઈતો આપણા મોબાઈલ માંથી એપ્લિકેશન નેય આવે ને યાર એપ્લિકેશન ઉપર જોઈ લો તો ખબર પડી જાય
રેલવેમાં થીય ખબર પડે
રેલવે આવા કે ની એ ખબર પડવી હોય ને તો મોબાઈલમાં એપ્લિકેશન આવે એમાંથી તું જુવે ને તો એ તને ખબર ઉપડી જ જાય અને સામેથી તો ક્રોસિંગમાં તો લાલ લાાઈટ આવે ક્રોસિંગ આવે ને એટલે લાલ લાઈટ થાય સામે લાલ લાઈટ આવે એટલે ખબર પડે કે લાલ લાઈટ એટલે કોઈક ને કોઈક હશે
હમ્મ એટલે ધીમે ભારી લે
આપડ પાટણ રેલવે જોયું તે ગરનાળા ગરનાળા જે રસ્તો હેને ત્યાં આ ગાડી ઉપર પેલા થાંભળક કરેલા રેલવે ઉપર લાાઈટોનું મૂકેલું એ જ જોયું હોય તો એ એવા એવા એવા લાલ લાઈટ થાય પહી જો લાલ લાઈટ થાય એટલે સમજી લેવાનું કે કઈક ગાડી આવતી હશે કા તો કશુંક હશે અને પીળી હોય
હમ્મ હમ્મ હમ્મ એમાં લાલને પેલી બે જ થાય હને લીલી ના થાય
લિલી
હમ્મ
લાલ લલ લીલી અને પીળી ત્રણ થાય
હા
પણ એકમાં જ જાય બધી કલરની લાઈટ પેલા ત્રણ અલગ અલગ આપડે જે ટ્રાફિક અમદાવાદમાં જે મૂકેલા ત્રણ અલગ અલગ લાલ લીલું ને પીળું
હોવે સિગ્નલ
સિગ્નલ બસ એવી જ સિગ્નલ હોય પણ એમાં એક જ ગોળો એક જ હોય એમાંથી લાલ પીળું જે કલગ અલગ અલગ કલર એમાંથી થઇ જાય
એટલે પેલા અલગ અલગ હોય આયરુ એક જ હોય હમ્મ હમ્મ
એ તો બધું કંટ્રોલિંગ તો બધું સ્ટેશન ઉપરથી આવે બધું કંટ્રોલ આવે ને જે સ્ટેશન ઉપરથી આવે
એટલે અંદર બતાવતા હશે
હા સ્ટેશન ઉપર બતાડી દે
હમ્મ હમ્મ
પોલીસ સ્ટેશન ઉપરથી ખબર પડી જાય
હમ હમ કનું ટિકટ ચેટલી હનું.
મહેસાણા જવુ હોય તો દસ રૂપિયા.
હમ તો પાસ કરે તો ચાલ.
બસો રૂપિયા થાયલે આ પાસમાં.
હા.
બસો રૂપિયામાં તમે જઈને આવો એટલે છ રૂપિયા થાય. દિવસના. એકદમ આરામ થી જવાય ને એકદમ આરામ થી આવવાનું.
મહિના ના બસો રૂપિયા.
હોવ એકસો નેવું રૂપિયા જેવું થાય. કમ્પ્લેટ એકસો નેવું રૂપિયા.
હમ.
અને અમદાવાદ જવું તો પચીસ રૂપિયા. અને બોમ્બે જવું હોય તો આઠસો થી નવ નવસો થી અગિયારસો પંદરસો. એવું હા રેલવેમાં. હમ.
હમ હમ.
આપડે પાટણ થી ઉપડે છે સવારના વહેલા.
હમ.
પાંચ વાગે ઉપડે એટલે તમને. કેટલા બાર અગિયાર સાડા અગિયાર બાર કલાકમાં તમને ત્યાં ઉતારી દે.
હ.
એમાંય તમારે જે કરવું હોય જેમાં જવું હોય એમાં. ફ્રી ટાયર સ્લીપર જનરલ ડબ્બામાં તો ના બેસાય. પણ સ્લીપર માં ને એમાં જ બેસાય સ્લીપર કાંતો એસી ફ્રી ટાયર.
હ હઅ.
એમાં જ મજા આવે.
હમ હમ.
હમ. અને પેલી જો લક્ઝરીમાં જવું હોય તો બારસો પંદરસો થી અઢારસો પંદરસો રૂપિયા જેવું થાય.
લક્ઝરીમાં જવાય મેતો કવ.
ના જવાય લક્ઝરી માં.
હમ.
લકઝરીમાં રિસ્ક વધાર ટ્રેનમાં શું રિસ્ક હોવાનું કશું નય. અને આપડે જ્યાં બાથરૂમ ને એવું બધું લાગે બાથરૂમ ને એવું બધું લાગે કે ઊભું રાખવાની આપણેે લક્ઝરી આખી. પેલામાં તો ટ્રેનમાં જવું હોય તો ગમે ત્યારે એ ખોલીને બેહી ગયા.
હમ.
હમ. ખાવાનું મળી જાય ટ્રેન માં ટ્રેન માં કશી ચિંતા નય.
નાના હાચી વાત રેલવે જ હારી.
તો પહિ.
હમ.
પછી ડબલ ડેકર ટ્રેન આવે અમદાવાદ થી મજા આઈ જાય એમાં જવાની તો
હમ.
તમારે એટલું ખરી તમારે જો બહાર જવાની ટુર વુર ગોઠવ- તા હોય ને તો તમારે એડવાન્સ બુકિંગ કરાવવું પડે કારણ કે તમને મોડા તમે આજે જવું હોય ને તો કાલે તમે બુક કરાવો ને તો એવું ના મેર પડે.
જગ્યા ના-